હલો.
કેમ છો મજામાં?
હા બસ મજામાં. તમે મજામાં શું કરતાતા?
બસ આ ઓફિસમાં લંચ બ્રેક હતો.
હમ હમ.
આજે થોડું કામ વધ ધારે હતું એટલે મોડા લંચ બ્રેક પડયો. બસ આ જમીને બેઠ લાઇ મે કીધું કેટલા દિવસથી તમને ફોન નથી કર્યો. લાવુ કરું. તમે શું કરો છો. જમી લીદુ?
બરાબર. હા બસ જમીન જ બેઠી, પણ હવે સંંજનું જમવાનું પાછું કરવાનું છે તો મમ્મી પૂછતી હતી કે શું બનાય એમ તો, વિચારતા હતા કે શું બનાઇ એવું. એટલે. પછી વિચારું છું કે ટવી બીવી જોઈએ હવે. હલો.
કહી દો તને શું, હા હા બોલો બોલો આવે છે અવાજ. હલો, હા આવે છે અવાજ. હલો.
શું બનાવું? હ હ હ આવે છે ને મારો?
હા હા. એકદમ આવે છે. તો તમને જે ભાવતું હોય એ બનાવડાઈ દો. તમને શું ભાવે વધારે જમવામાં?